હા.
અગિયાર મિનિટ થઈ ગયલી એટલેને ફોન કરતો એ
હા એજ નહી પઈ એમ થું બહુ પેલું કરવા કરતા
હા હા હા
તારમાંસ ઉલી છે
ન મલા પણ મનો કું હો પટી ચાલત હ
હા હા
એ લોકો નની કરી આપતાય તો કહી ન તે દાડે પહતા અંજાજે પાહી એ લોકો જય્યારે એમ દોરતા ને હોય ત આંટા માર્યા કરનું હમ એમ તોવેય તો જયારે ભરતી પડે ત્યારે જવાનું ડાયરેક્ટ. મેતો હમણાં મારી મેસેજ આવ્યો. બતી ને એ પડવાની ત તે પહેલા જાયને પુસી આવેલા. ત્યારે એ લોકો એવું કેટલું કે ભરતી પડે ત્યારે આપજો એટલે ત્યારે એ લોકોના ફોન નંબર આપેલા એટલે ભરતી પડે તો મેસેજ આવ કેને, ત્યારે ફસાઈ એટલેેવા ગયા એમ.
હા હા હા હા.
આ બધું, આ બધું બધા ડોક્યુમેન્ટ આવી જાય ને આ બધું પોલીસનું ને મેડિકલનુ પાસું આ સાયબરમાં જઈને પાસું છે ને આપડે આરતીઓનું પાછું ઓનલાઈન ફોર્મ ભરવાનું. પોસી ત
હમ હા, તે તો ખબર. ઓનલાઈન અરજી કરવાની તે તો મને હો ખબર.
હમ.
પછી ત્યાં જા નહતી તો
હમ. બધુ રહેને એ તો મારેવાડ થઈ જાય રસકોતું.
અરે પણ ભરતી પલી ત્યારે એવું ની ઓહે? એટલા બધું પેલા છે ને ખબર, કે આ લાયસન્ વગર પેલા ફોર્મની ભરાતું હતું એમ.
હા.
એટલે તમને પેલાથી એવું કેટલું હોય, કે લાયસન્સ કરાવી લે હો ને. પછીથી જ પેલો ફોર્મ ભરા હે. અચ્છા. પણ હમણાં તો ભરતી પડી ગઈ. એટલે આપડે જે લાઇસન્સ છે ને પછીથી કઢાઈ ને પયો કર દે ને તો કઈ ની
હા, તો પહી તો કોઈ ની અવે તો કાઢી આપતા હૈ બસ એક બે કાઢી આપતા હૈ.
કેમ, તેજ તો કેમ?
પણ તાંજાઈ જવા પડેમ મેં ગેલી તે તા તને હારું પડે. તો મારા ધરમપુરવા અંદર નજકતા હમ.
હા, તેજ તો જોયલું હોય પણ આજ એવું મને ખ્યાલ નહી.
હમ. મને બી આજુબાજુ વાળી દુકાન નઈ યાદ નામની વિ યાદ એટલે ને
હમજ પડી હત
હા સાત મેન અરે મે તોબીની મારેલા, ફોટોબીની પાડીલા એખાદે કહી પણ હું. તું સે ત સાઈટ બાજુ જમણે બાજુ અંદરથી તે મને
પણ એ હીધું જાયા કરે એક ગલી રાઈટ સાઈડ મારે તો જાય.
હા પેલ પેલી જ ગલી છે તને કેહલું તો પાણીવાળું જ
બાજુવાળું પાણીવાળું તો કોઈ મલે જ ની ત્યાં તો. ઘડિયાલવાળી દુકાન છે ખાલી ને એસ બી આઈ બેંક છે.
એ બધું મને યાદ પણ, મને યાદ ની રેય એટલે તમે એ ધરમપુર આવો તો.
એટલે તો યાદની રે.
ત્યારે સમય આવ હને, ત્યારે યાદ નહી દીધ.
તું ત ગાંડી કે ડેબોમાંથી ઉધરીને ડેબો પાસે આવ્યું તોને કેલ પછી
ત્યારે દેવું ભૂલી ગેલી મેં, એક વાર તો પહેલી વાર લાવેલી દેપો હેતી. પા હતી તેહો મે ભૂલી ગઈલી તો બીજી બે લઈ ગેલી તે ત્યારે જે કે યાદ આવેલું. કઈ કઈથી જાય એમ.
હમ
કય મેં તે કાકી ને પૂયસુ તે હો મને ઊંધુ જ
હા હા
તેને કે મે ની જોયલું તો મને ઊંધું કેમ કિધલું ઓહે
હ
ધરમપુર આવાનું ની થાય એટલે યાદ
કાલે જવાની કે તા શનિદેવ હૈ
હંમ હું
તા થી કા તમેં પેટ્રોલ પંપ માંથી સમ દે તો કેટલું આગું જેવું લાગે
તું જોમ હ જામ
તો હું લેવા જવાની તું
ની એત મકઈ ખડા તો જોમ કદાચ જ જામ એમ
હા હા હા હા
ગાડી પર જાય આખ ગઈ ગાડી લઈને આવે તો
જાજે બીજા દિવસે અમારા હારું લી આવજે
હમ પાર્સલ કે
વાવા દે ની તું બો હારો થઈ જાહે મૂખે તો
નિહારીથી જાય.
એકલો પેલો ઉબાઈ ન એકલી નિહારે લાગે. તો અડખો જવો થઇ જાય હ હા.
તો આટલા વાગે આટલા મોડા ખ આટલા વાગે તમે હય હોય જમ. હું એટલા ફોનમાં જોયા કરું ફોનમાં જોયા કરું અગિયાર વાગ્યા હુંધી પસી હુઇ જામ
અરે પણ પેલો દાખલો મોકલજે હરખો દેખાતો નહી મલે મને
ક્યો દાખલો જો
આપડે મે મે કરાબોટે સેલે સેલે
હમ હમ તુંએ તો ફોટા પાલ્લા
ત પણ મને દેખાય ની હરખું તમે મને ખબર ત ખરી
તન ચશ્માસે હજુ મને ચશ્મા તા
ચોખમાં મને નહી મળ પણ જય જણ ચોખમાં આવી જાય તેવ ઘાટ એકલું કેવું ગઢું
હમ. હ.
એની ગાંડને તો કેઈ હુંને કર હું તેવી.
ટીવી જ.
પેલે કે આઈ તો ગ વખે. બડા ઘેરા પબ્લિક કે જના.
હ.
મને જો. તું એવી જ કે જાણે એવી કઈ મને ગઈ.
હા એ મને મેં ખ તરી હૈ મને મને કઈ નઈ અને આપડે કઈ કઈ. ખૂ તરી ગજ હારી ન જાય એટલેને મે કોઈ ક નહી માગી દેને મુઢા પર કઈ કેઈ મુકુ? એને એ આપડાને બોલે ત્યારે એ આપડા ને બોલે ત્યારેને આપડે કે પેલા ના જેમ નાનું મોઢું કરી જાયને રિહાય જાય. એટલે જ.
હ તો કઈ લાગી જ તો જાય મ. કહી દેમ તું અમને કેવાય એમ હારી અમે કે તો તને લાગી જઈ ગયા એમ. હા કઈ બોલે જ નહી ત્યારે મળો ચીમરી બટાવે. હે.
હમ તેવી જ. હછું તારું તો ત્રણ વાર થઇ ગયું ને.
ત્રણ ક ચાર બર.
કેવી રીતે ચાલ?
હજુ એક વાર બાકી.
બ બબડી હા એક એક વાર ફોનલ લાગે. હા બોબડીને.
હા બો હા બોબડીને બોલલો કોટાના હતા ગાડી. કટ કર લ ખેાલ ફોન એટા જ બંધ કરી દઈ લ કે હું કલુ કોણ જાણે.
એ હ ગીીય બે હું જમ ક. ત્યારથી એવું થાય કે એને પરોજ તો કેમ ગે જાય.
એ એમ બી હું કા ધકલાવાની ખબર ન પડ ફાઈવ જ ફિજ- તો હજાર રૂપિયા ની હસફટ આપા હ કે નહી એટલે ની ડેટા નહી બંધ કર્યું હતું.
હમ એવી કોને બોલથી એટ વાર નાર લ.
અચ્છા.
મારીક વાડઈર તક ક્લીન્ર.
એયા મેન મુવી.
એ શું કરવાની હશે ભાઈ મ ન એટલું હ તમે એક વાર ફોન કર એટલે કે બને બટા આવી ગયા કે જા. ત મેને હસ એ કીધુ તુ.
આવી ગેમ કેજને પચાસ હજાર આવી હ.
હ નામ કરવાવાંગીઈ તો કોવારની
કેવા તાર એટ ફન કર.
હમ અચ્છા બીજું કઈ મોકલાલ જવ તે લિંક જેવી.
અરે આ ટાસ્ક પૂરો થઇ જાય ને તો બીજા આપે એમ આ લોકો.
હમ.
એટલે પેલી લિંક તો ખબર નઈ એ એવું વારું કયું હતું તો ખરું મને કઈ સમજ નહી. વેજને.
હમ તે તે.
તે ખોલે કેને ખોલે ત હ બેલું બિકીટ આળું આબિયા કરે.
હમ.
હું ભોલી ચ ને. તું બોલી જ એમ કેમ.
કોઈયું પેલું કે.
પેલી લિંક મેં કહલું પણ ફ્લલીપકાર્્ટટ ને બ્લાન્કેટ નાું પડવા આવે.
ઓકેરે જોવાદે.
ધોધે જવું પકી ક ટીવ કે મારે તો. મન તો નીઠે જાય કે એવી મને પુષ્યા કર તું એવી થાય. હમ હમ હમ. આ વિડીયો જો મોકલાવલું તે મેટ કેમ.
તે વિષયો કયા ખબર.
એમફરેન્સ દેશ.
અ એ તો એવું મોકલેલું કે. આપડા માં પૈસા કેવી રીતે આવ્યા ને તે જોવાનુંને હોય ને તો આવું આવ. કોલવાનું એવું.
પૈસા કેટલા દિવસ ના આવે એવું લખેલું છે. કેટલા દિવસ ના આવે એવું પ લખેલું છે કેય.
એવું ને વિડીયો માં ખાલી ક આપડા પૈસા એવા ને તે જોઈ શકાય આપણે આપણે જેટલા પેલું પૂર્ણ કરને ટાસ્ તે
તે પછી તો પૂરો થજો નહી.
તો.
તેમાં હા એક કલતા બાકી.
હ.
કઈ નહી જો એક હાથ બાકી ર જતા. થઈ ન સબમિટ કરી દેવાનું જે થાયતે.
થાય કે બાકી.
થઈ જાય ને પણ પેલા સાઈટ પર એરોજ હશે ને તેના પર એ મારદવાનુંય એટલે સબમિટ થઈ જાય એ તો. એના. નાને હ હમણાં પતિ જાય કરી દાની પાંચની કોલની થાય કઈ ના.
હમ.
પશી કાલે બીજો.
હમ. થઠે ગ દસ મિનન્ટ.
ચાલ દો.
હમ.
કરવાની કે પાસે